હલો. હલો.
હલો.
હોજ.
હા. લ હા. હલો.
હા.
આપડે હમણાં પેલો નવો સર્ટિફિકેટ કોર્સ બસ હા ડિજિટલ માર્કેટિંગ આવ્યું.
હમ. હા.
એટલે હવે એમાં પણ હે ડિજિટલ માર્કેટિંગ
બા .
બે લક્ચર પાઈરા હે. એટલે આપડે પેલું બધું એટલે આપડે માર્કેટિંગ કરવાનું તો કેવી રીતે આપડે બધે પહોંચી શકીએ એ રીતે,
એટલે જાહેરાત ટાઈપનું નેજિટલ માર્કેટિજટલ માર્ટલે જાહેરાત ટાઈપનું ને.
હા ઓનલાઈન કેવી રીતે આપવાનું તે.
એ હા આપડે બેનર ની થીમ કરીએ મતલબમાં એ ન એ બેનર થી નેતલબ અ જાહેરાત કરીએ. એ નોર્મલ મતલબ ડિજિટલ એટલે કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટસઅપ પરતલબાઈપ માર્કેટંગ.
કોના તે હો તે,
હમ,
હમણાં એમ તો સારું હિંખ આવે જાણે એક મેડમ આવતી છે.
હમ.
એક લેક્ચર ભી દો તેનો.
હું જોગ મેડમ તે હું કેઈ?
એ બધ સમજાવે તું કે કેવી રીતે કરીશકાય એમ.
ડિજિટલ માર્કેટંગ-
બધ હા આપડું નામ પેલું- ગૂગલપમાં પેલા નંબર પર કેવી રીતે લાવી શકાય નેવું બધું ખ-
કઈ હો સચમારી તો પેલા આપડું આવું છે એમ-
હા
હું આપડે લેવા પડે તે પેલા કીબોર્ડ - એટલે કોઈ બી તે વસ્તુ સર્ચ કરે એટલે પેલું આપડું જ નામ આવે એમ-
એવું
હા- એટલે તું હમણાં કઈ હ પેલા- બૂટ સર્ચ મારે તો પેલા ફ્લિપકાર્ટ નું જ નામ આવે ને- ફલપ લેપટોપ આપડે બી-
હા ફ્લિપકાર્ટ એમેઝોન એવું-
હા કઈ લેવાનો રે તો પેલા તેનું નામ આવે એમ-
બ ત સારી છે મતલબ મને એમ બી જે પેલા સારું છે બને લાગે ને-
હા તેજ થાય એટલે અમુક હું અમુક ને રેટિંગ હારી થઈ એટલે ઉપર થઈ અમુક પેલા એ પછીક- કવાળ એેલા રે એમ
હમ બારાબર
આપે સરસ મારીએએ તો પેલાનું નામ જ પલ્લા એમ-
હમ હમ
તેના ગૂગલ પૈહા લે એવું.
હા.
જેટલા સર્ચ આપડે મારી એ એટલા ગૂગલને પૈસા આપવાના એમ તેનો કસ્ટમર વધે તો-
હા બરાબર-
બુશ સિસ્ટમ ડિજિટલ માર્કેટિંગ.
હમ, ફરુ.
જાણવા જેવું છે. જાણે
ડિજિટલ માર્કેટંગમાં કાઇ સાભળ ને હ બરાબર ડિજિ માર્કેટીગ માં આપડે કેં હજાર કર-
આપડે તો પણ પેલા આપડે એક વેબસાાઈટ રેવી જોઈએ ને તો એું કઈ રવું જોઈએ એમ.
ઓનલાઈન પ્લેટફોર્મ આપડું-
ફોટા નું-
તો કરાઈ એમ-
હમ
પેલા આપડી વેબસાઈટ રઈ તો ઉપર પેલા હું પેલું લેવાય ને એમ- ગૂગલ પહન કીવર્ડ-
ભાઈ ડિજિટલ માર્કેટિંગ- બરાબર છે. એ પણ હવે ઇન્સ્ટાગ્રામ રીલમાં ફોડ બી આઈ ગેશે-
હા એ તો ખરું જ ને એ તો બધા બહ ફ્લોડ ચાલે ઇન્સ્ટાગ્રામ વાળા તો- તેમાં બહુ ઘણા-
હા તે જ ને તેમાં મતલબ મિશો ની પ્લેટફોર્મમાં એટલે કોઈ- ડિજિટલ માર્કેટિંગ તેમાં મેં મારી બેન કેવા કરે છે. કુર્તી લેવાનું. ત્યાં મતલબ માં- એ મતલબ જોયું જ નહી કે કેટલા ફોલોવર્સ કે જોયું જ ન મતલ મે જેમાં પે કરી ફોન- કેમાં? તો તે વેબસાઈટ બન થઈ હોય તો ભાઈ રિપોર્ટટ થયાં પછી તો.
થઈ જ નહી.
તે જ ને
બસો ને બસો એસી પૂરા ચૂકવીને દેલા હા. બસો ને એંસી રૂપિયા નો સ્કેમ.
હમ એ આપડે શું કરવાનું. કે જે પ્લેટફોર્મ આપણને કે ફ્લિપકાર્ટ એમેઝોન આપણને મતલબ પહોંચાડે છે મતલબમાં. આપડે લો ઓનલાઈન પેમેન્ટ કરી કે ઓફલાઇન પેમેન્ટ કરીએ ત્યાં પણ તે મતલબ કરે મતલબમાં વેબસાઇટ એમાં મતલબમાં ઓનલાઈન પેમેન્ટ ને કરી દેવાય. પર પેમેન્ટ ગેલ લાગે, પછી આપે નહી તો, લોચા પડે જાય ને. હમ તો આપડે કેશ ઓન ડિલિવર હોય ને
ભાવ વધારે
આ ભલે પણ મતલબ ફરી નઈ કે આપણને મતલબ
હા હા
જો આપણે બહો રૂપિયા ની વસ્તુ લઈએ તો એમાં ભલે આપડે પચી રૂપિયા વધીએ તો પોહાય આપડ ને. એટલે કોઈ વેબસાઈટ હોય તો મતલબ ફિલપકાર્ટ એમેઝોન પર કર ચાલે હ તેજને બલે પચીસ રોડે વેબસાઇટ મતલબ માં એટલે એને અમે ફોર્ડ થાય તો મતલબ આપડે પચીસ રૂપિયા
હા. વચ્ચે મેં પેલા પેન્ટ મંગાવેલો હતો બે કાર્ગો. પેલી ઇન્સ્ટાગ્રામ વાળી વેબસાાઈટ થઇ જાય એમ. આવી તો ગેલા ને કેશ ઓન ડિલેવરી સિલેક્ટ કરેલુ મે એમ. તો અહિયાં વાંકણ લવ ગીયો પ ડિલિવરી વાળો કઈ જાણ એમેઝોન ને તો ફ્લિપકાર્ટ નું નહી મળે જાણે એક વાર તું એ લઈ લેધું પછી મારી ગેરંટી નહી એમ કે એટલે તને આજુ હો કેમ રિટર્ન કરવાનો તો કરી દે હું, કેમ કે જાણે કઈ પાકું નહી ર મામ એક વાર તું આ અંદર કોડીને લાયક તો પછી માંથી કઈ નઈ થાય એમ કે ડિલવરી વાળો એટલે પછી મેં એક વાર પકડી જોયું. ખાલી હા પછી રિટન પોછલસી નહી આવે. તે વેબસાઇટ મતલબ એમ, હમ પેલા મેં કીધું લાવ ને ખાલી પકડી તો જોવા દે એમ.
હમ
પછી પકડી જોયું તો કઈ બહુ હેવી જેવું આઈટમ નહી લાગી, એટલે પાછું ત્યાંથી જ રિટર્ન કર દિધું.
મને તો જરા વિશ્વાસ નહતો કે આ વસ્તુ આવે ભી હું પણ આવી ગેલું હે.
એ બરાબર હ પણ તું હેરન કર એલા પેલા આ રન કર્યો.
એ તો પેલા જ રિટર્ન કર દેતો મારે પાહે રિસ હા એ તો ડાયરેક્ટ પેલા જ કર દિધું એમ. મારે હાથમાં તેને આપ્યું નહી એવું.
હું રિટર્નમાં એટલે શું મંગાવીયું? એલી શું બટે મતલબ?
કરી દેધું હય, ખબર નહ ત પેલા જ બતાવલો.
બરાબર એ કસું
જે ડિલવરી વાળો તેળે કરાઉ હા એ તો અંદરથી પહી. પચી પચાસ રૂપિયા ની વસ્તુ નીકળે તે હું કામ ની ગળી એમ.
એજ ના હમ બરાબર,
રકમ ભી ભાઈ આઠો રૂપિયા. એટલે પછી સોડ નની મ આમ તો મૂકી પા.
અઠાર રૂપિયા માંગલ તું એક પેન્ટ ના ચાર રૂપિયા
હા કોમ્બો કાર કારગો કારગો?
હ બવા બ દે.
પેલા ઘણા પેલા ખિસ્સા વાળા આવે તે હા. તે નહી પેલા ઘણા ખિસ્સા વાળા તે, હા
હમ
તે બહોળા મેં પારડી થી એક લેંગો લાવ્યો હતોને મારા કેટલા આઠવા રૂપિયા લેતા એક ના?
હમ હમ
બે આઈપ્યા તે દી એ પાસે બી આઠો માં એમ.
હે.
તો બઉ મોંઘા આવતાતા એટલે એટલે દુકાનમાં ક કે ન પછી એમ જ, એક વસ્તુ આલી દવ પેલો કઈ આઠહો નું પેંટ સૈ મે કિધું વા પણ આપણે હા મેં જોઈને લઈને આવ્યા એટલે બરાબર એમ.
બરાબર બેટું પ ઓનલાઈન કેટલા મંગાવી તે?
ચારસો આઠસો માં બે એમ.
વછ બે હમ.
હા તેવ સેમ વસ્તુ મેં બો દુકાનમાં લેવા ગયા તો, આઠો રૂપિયા એકના?
હ જોઈને લ કે જોયઈને લ્યો કેન કો
હા તો જોય ને બરાબર પહેરીને લાઈવા.
તો બરાબર ને તેમાં ઉકેલ બરાબર. ડીજીટલ માર્કેટીગ કરે હા બરાબર ડીજીટલ માર્કેટિંગ કરે
હા.
અમારી વસ્તુ બહારી મતલબમાં એ હું હું ઉપયોગ કરી હું ખબર નઈ
પણ અમારી વસ્તુ એક નંબર એમ કેતો.
હા તે જ ને પ્લસ મતલબ એવું કે હું કરે તે અલગ અલગ બટાઈ હા.
હા. ને ભાવ બધા થી ઓશો અમારો જ છે એમ. ભાવ ભાવ બધાથી ઓશો. આ પ્રઇસમાં તમને કોઈ નહી આપે એવું કેતો, હા. હવે દુકાન વાળા ભી એને લીધે બહું કરતા.
હા?
પણ કાઢવા જ પડે ઓફર.
કરૂ હા.
દુકાન વાળા તેમને ઓફર વગર કોઈ આવે ને હા, ઓફર વગર
હમ્મ.
ધંધો કરવાનું તો આબુ ચાલુ પડે.
હા?
બધું બધું સેટલમેન્ટ કરવું જ પડે.
હા, એજ ને. એના પડે દોડવું પડે હમ્મ.
હા ખાથી આવે તે જવું પડે પહેલા.
હમ.
તો તો ખરચા તો ચેક કરે.
ઓર. ઊભેલા એવાલા અકે. હુકે ઈ પ્લેટફોર્મ કે ઓનલાઈન પ્લેટફોર્મ રેશે ને બધા.
હા.
એ બી એક જાતને હારા છે મતલબ મોટુું વસ્તુું મતલબમાં બટાયા કરે મતલબ
હા એ તો તો એવું જ ને એટલે ભાવ આપણને ખબર પડે અસલી વેલ્યુ
હા તે પ્લસ મસ્તો એ બી રેય મતલો એ ખબર પડે આપણને
હા તે જ તા.
આપડે હું કઈ કઈ બી લેવા દુકાનમાં જ તો લોકો કઈ હું જ એવું કે હા તે જ ને હર.
વસ્તુ નુ નામ જ નહી ખબર રે આપણને હે.
હા તેજ ને આપડે દુકાનમાં જે શું પેલો કે શુ લઈ આપડે કે મતલબ દુકાન કનરે ટબીટી સમજી નહી રેહો એટલે આ સારું છે મતલબ
અરે તો ફોલા દાદા વાળા તો બા તો છે ક શેખરૂ પણ હું જોવુ પડે એવુ કિઘુ
હા હા.